હાલો. હલો.
હાલો.
હા, આવે છે અવાજ તમને?
હા, આવે છે આવે છે બોલો બોલો તમે.
હ એટલે મેં ત્યાં મેસેજ કરતી હતી મે જો કોઈ ફ્રી હોય પણ જોયો નય લાગે સાયદ તમે મને કરટા હશો એટલે.
હ અમના જોયો અત્યારે.
કયની આપળે અવે બીજી વાર થી એવું કરીશું કે કોલ મેં કરું, એક કોલ તમે કરો કારણ કે બંનેવના ટાસ્ક ટાસ્ક પણ પૂરા થાય અને મિનિટ પણ સાથે સાથે હરકી પૂરી થાય, એટલા માટે.
ચેલુ જે તો હુંમ માં અંયાં થી કોલ કરું તો, તમારે તમારો ટાસ્ક ના પૂરો થાય?
માર ટાસ્કના પૂરો થાય. મારે ખાલી મિનિટ જ આવે, એમ તો વાંધો નય એકસો એંસી મિનિટ થવી જોઈએ, હું તમારી સાથે વાત કરું કે તમે મારી જોડે થઈ જાય. પછી ભલે ટીસ કોલ કરવાના બાકી હોયને, તો પણ એ તો વાંધો નય. પણ સારું ટાસ્ક પૂરા થતા હોય તો એમ. અ. તમે હવે છે ને, તમે આમાં લોગિન કર દીધું છે યુપીઆઈદી તમારા નંબર પર, હા તો અવે છે ને તમે કર દેજો. અ ત્યાં આગળ ક્લિક કરજો. ચૂકવણીનો અને ત્યાં યુપીઆઈડી તમારી નાખી દેજો. કારણ કે એક અકાઉન્ટમાંથી એક, હા તમારી નાખી દેજો.
કમસે કમ એક અકાઉન્ટમા બે વાર ઓપન થાયને એટલા માટે, ને મારે કેવું કે બે જનનું થઇ ગયું છે. તો તમે તમારા નું કર દેજો લોગિંગ.
હા, યુપીઆઈડી નાખી દેજો. પેલું ચૂકવણી વાળુ લયખું છે ત્યાં. પછી કદાચ બે રૂપિયા અકાઉન્ટમાં પડે છે તો, ઓકે કરીને આગળ જવા દેજો, પછી પેમેન્ટ પણ આપણને બતાવશે કે કેટલું આવે છે. કેટલું નય. ટાસ ચકાસીને પછી આપશે પેમેન્ટ.
અચ્છા ન બેતા
એ હા એ એમ તો એક અકાઉન્ટમાં બે જણનું ચાલે. મારું અકાઉન્ટમાં મારે બે જણનું થઈ ગયું. મારે અત્યારે મારે આ નંબર માટે પણ મારા ભાઈનું અકાઉન્ટ લેવું પડ્યું એટલે.
તો ભાઈ આપેના.
શું?
ભાઈના ઓપન પછી હોયને પાછું આપે.
તો આપી દે ને, આપણા હકના તો હવે કોઈના લે. હકના તો બધા આપી દેતા હોય છે.
હળવે.
હવે, અમુક જન નહી અમને એમ બધી સેવા કરી દેતા હોય છે. તો પછી હકના કમ કોઈ લઈ લેવાના, આપી જ દેશે. શકે છોડ આવે કોઈ ટું અહીંયા આગળ હમ.
બોલો બીજું હ ફડીમે કરો?
બસ ફરવાનું કરીએ. હવે, હબડે તો હવે વ્રતને હું આવશે. એટલે વિચારીએ છતાથી જ કે ક્યાં ક્યાં ફરવા જઈશું, શું ખાઈશુંને બધું વ્રત પહેલા હો ક આ કરશેરવા ફરવા જઈએ ને, ખાઈને આવીએ એમ વિચાર
આમાં જે વિષય બધા મેસેજ કરીને, કાર મે આવે છેની વાતો કર કભી પડે બધ.
મતલબ કે આપણે ટોપિક મતલબ કે જો અ એક ટોપિક પર વાત થવી જોઈએ અને એમાં અન્ય કોઈ ખરાબ વાત ના થવી જોઈએ. અને કન્ટિન્યુ કોઈક આપણે શ્લોક અથવા ગીત લઈને પણ ના બોલી શકીએ. એમાં એક ટોપિકને લઈને જ ચર્ચા થઈ જોઈએ. મતલબ કે સામે વાળો બોલવો પણ જોઈએ ને સામે વાળો જવાબ પણ આપવો જોઈએ એ રીત ન મતલબ કે હોવો જોઈએ. એમાં તમે કોઈ પણ વિષય લઈ શકો છો પણ પોઝિટીવ એમ. ના પર્સનલ ડિટેલ્સ નઈ એમ.
અચ્છા અરછા.
હમ.
બ
કઈ નહી બોલો તમને કઈ ગેમ બોઉં ગમે છે આમ વધારે
મને ક્રિકેટ વધારે ગમ
બરાબર તમે રમવા જા અવ છો.
હા ક્રિકેટ જઈ ગયા અત્યારે ઓછું થઈ ગયું
હમ્મ હમ્મ બરાબર.
બોલો તમે કેવી જગ્યાએ જવાનું વધારે પસંદ કરો આમ ધાર્મિક સ્થાન પર બીજા એડવેન્ચર પર
મને એડવેન્ચર બવ ગમે પર્વત હોય એડવેન્ચર હોય એટલે એકદમ શાંત વાતાવરણ હોય
હમ હમ.
હ
બરાબર.
તમારે જે ટોપિક છે એ એક વાર જોઈ લેવા જોઈએ મને પણ એવું જ લાગે છે.
કઈ નહી જોઈ લેજો ટોપિક તો તમારી પાસે છે કે મોકલું મેં તમને ટોપિક.
તમે યાદ કરાવજો એટલે પ્રમાણે ટોપિક પર વાત કરશો.
અચ્છા હા હા વાંધો નહી આમ તો. કઈ નહી બોલો તમે બીજું આવું મંદિરને એવું કઈ તમે જાઓ છો દર્શન કરવા માટે.
મંદિર માં જે સમય જો કોઈ પણ મળે તો જઈએ
બરાબર કયા ભગવાન પાસે મતલબ કે વધારે બેસવાનું પસંદ કરો કે આ ભગવાન પાસે બેસે ને મારી ઈચ્છા કે કઈક પુર્ણા થાય એવું કંઈક તમને
તો આપડે આવું કઈ છે નહી જે બધા ભગવાનને આપે માનીએ પણ તો થોડા વખત પછ પેલાથી કંઈક લાઈફમાં કોઈ આવવું હતું તો એના લીધે ક્રિષ્નાને વધારે અમે માનીએ છીએ
બરાબર હમ્મ મારે પણ એવું છે ખબર નહી મારેતો નાનપણથી જ એવું છે કે કૃષ્ણ ભગવાન સાથે વધારે સારું અને મેં અમુક કાર્ય પણ એવું કરું છું કે જેમાં મને ક્રષ્ણ એ હંમેશા સાથ આઇપો છે. માનો તો કે એમ કે આગળને આપડે પાછળીના મતલબ કે મારું કાર્ય થતું રહે છે. તમને પણ કૃષ્ણ પર વધારે છે.
હવે તો હવે તો આપડે પાછે આ બધા તહેવારો આવશે કેવું તમે તહેવારોમાં તમને કયો તહેવાર બહુ ગમે
તેહવારમાં
હમ્મ
આપડો થેવર બધા તહેવાર આપણે મજામાં જ લઈએ છીએ
હમ્મ પણ એમ તો કોઈ તહેવાર હોય ને કે આ તહેવારમા બહુ જ ગમતું હોય કે હાઈજ તહેવાર આવે વહેલું આવે કઈક કેમ
પહેલા નવરાત્રી ગમતી હતી પણ હવે નવરાત્રી એ ઓછી લાગે કારણ કે નોકરી કરીએ ને અમે એટલે નોકરીમાં અમને નવરાત્રીનો ગરબા કરવાનો સમય ઓછો.
હમ્મ, હમ્મ.
એટલે પછી ને પછી બપોરે આપડે ઊંઘવાનું ઓછું મલે. સવારે ઉજાગરો કરવાનો પછી નાઇટમાં નોકરી અજીબ સી નોકરી જવાનો.
કેમ અહ નવરાત્રી બહુ ગમતી હતી એનું પાછળનું કઈક કારણ એમ ખરું.
પેલા નો
હલો, બોલો. હલો બોલ હા બોલો બોલો.
તો પેલા અમે નોકરી નતા કરતા અને જયારે ઘરે રેતાતા ત્યારે આ બધું હારૂ ગમતું હતું એમ.
હા, હા ફ્રેન્ડ સર્કલ હોય પછી જોડે જોડે મતલબ કે આપડે માતા જીને સ્થાપના કરતા હોય તો એ બધુંનું આયોજન કરવા માં તો મજા આવે નહીં?
ને એમાં તો અમારે બધું અને હવે બધા લોકોને ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો પેલા જે લોકો હવે બહાર જવાનું વધારે વિચારે.
તો તમને બહાર જવું ગમે કે પછી ગામમાં જ ગમે તમને?
ગામમાં જ અમે ગામમાં એટલી મહેનત કરીએ અને ગામમાં આટલી મહેનત કરતા હોય ને બહાર જઈએ તો હારું ના લાગે.
હા, એવો છે.
એટલે અમે ગામમાં જ રહે.
બરાબર મને પણ મને તો બધા તહેવારો ગમે દિવાળી પણમાં નવું વર્ષ બદલાય પછી બધા ના ઘરે બેસજવાનું હારું હારું બધું નાસ્તો કરવાનો પછી હા, એટલે મને તો દિવાળી પણ ગમે પણ સૌથી વધુ મને નવરાત્રી ને જન્માષ્ટમી ગમે. કારણ કે નવરાત્રીમાં તો મસ્ત તૈયાર થઈને જવાનું. ચોલી પહેરી હોય પછી ત્યાં આગળ સાંજની આરટી માં માતાજીની જવાની પછી મસ્ત રાતના એક બે વાગ્યા સુધી ગરબા ગાવાના.
અતો તમે ગરબા ગાવા પણ જાઓ એમને?
હમ્મ, એટલે મેં હા મને પણ બધા મને ગામમાં જ ગમે કારણ કે અમે પણ એવું જ અમે છે ને દસ દિવસ પેલા જ મતલબ કે બધું જોતા હોઈએ કે માતાજી ન મતલબ કે જે મંદિર છે તે સજાવીશું માતાજીની માતા ની બધી સાડીઓ લાવેલા હોય તો એ માં બધું તૈયારી તો મને તો ગામમાં જ રેવું ગમે કે ના મારુ ગામ છોડીને જઉં. નીમાં અમુક ફ્રેન્ડ હોય પછી અમુક આપડા હાથે ગરબા ગાવા વાળા પાર્ટનર હોય તેવું થાય કે ના અહીં રહીને જ મજા આવશે.
અચ્છા.
હમ્મ એટલે મને તો ગામરું જ ગમે. હમ્મ. તમને સિટી માં વધારે રહેવું ગમે કે ગામડામાં રહેવું ગમે?
મનેતો ગામડા માં બહુ ગમે.
હમ્મ, હમ્મ.
તમને હેમા ગમે?
ગામડું જ વરી ગામડામાં હાલ રહિયે છે એટલે ગામડું જ ગમે.
તમે ગામરા રહો છો એમ ને?
હા હા હ હા.
રહેતો ભાઈ ગામડા સારું કેવાય ગામડામાં.
હમ્મ.
મને કોકવાવું જવાનું બોવગમે
અચ્છા
હ એકવાણ અમેતો વચ્ચેથી ગીયાતા
હા હા
અને થોડી યાદો અને ફોટા બધા પાડ્યા તા તે જવાન થાય તો પણ.
બરાબર દીવ તો સારું છે એમ મજા આવે. શાંતિ મતલબ કે છું મતલબ કે અહ એમાં એવું છે કે બધા સાથે જવું અને આપણા પર્સનલ વ્યક્તિઓ બ ફરજ છે હાલ જો ફેમિલી સાથે જઈએ તો એવો અનુ અનુભવ ના આવે અમુક વ્યક્તિ સાથે ગયા હોય તો અલગ અનુભવ પછી સમય પણ વધ મળે છે સુખ શાંતિ ને બધું એમ બધા મુમેન્ટ યાદ રે એ સવારથી લઈને સાંજના બધા જ ભલે પાંચ દિવસ જયા હોય તો પાંચે પાંચ દિવસનું બધું યાદ રહે કેં અમે આવું કરેલું આ જગ્યાએ ગેલા બોલો હલો
હલો
હા બોલો
તમે
શુકહો
તમે જઈ આયવા કે નહી
હા મે જઈ આવીઈ છું મે તો મોટા ભાગે બધે બહુ જગ્યાએ જઈ આવીઈ છું દીવ છે દમણ છે દ્વારકા છે. ડાકોર છે બધું બહ બધી જગ્યા એ મે ફરી આવીઈ છું. આજે જ મેં મારા મતલબ કે હોય અમુક દિવસો જેમ કરીને અયોધ્યાને એવું તો એ બધા મતલબ કે મેમરી બધી યાદ કરીને જોતી હતી.
બમેતા
બોલો તમે
અરહન તમારા ઘરમાં બધા
હમ બસ બધા મજામાં જ છે. અત્યારે તો બધા ઊંઘતા છે.
આ વખતે વરસાદ પડે છે. તો વરસાદમાં એક સેવા કાર્ય કરવાના કે નહીં તમે?
સેવા કાર્ય. સેવા કાર્ય તો એમાં એવું છે, કે સેવા કાર્ય કરવા પણ ઇચ્છું છું. તો અમુક તો સેવા કાર્ય થઈ ગયા હોય, અને ત્યાં કરવા પણ જવું હોય ને તો જણ ના થવે હોય, કે અહીંયા આ કાર્ય કરવા જેવું છે. ક્યાંથી બહુ પહેલા મતલબ કે કસે પાણી ભરાઈ ગયેલું. તો સેવા કાર્ય કરવાનું હતું, કે ઘરથી જે કઈ વાસણ બનતા હોય તે આપવાનું નને એવું બધું. તો એ ટાઈમે અમે ગામમાં બધા ઘરે ઘરે ગયા. જે કોઈ વ્યક્તિને સેવા ઘરઠકી કરવી હોય અમે આપવા જતા હતા બીજે.
બરાબર ખૂબ સરસ કામ કરો છો તમે. તમે એકલા જ કરો તમને આ પેંડા વધિક કંઈથી મળે તમને
એ મને મારી ફ્રેન્ડ, મારે પાર્ટનર થકી મળે છે.
એવું છે. એટલે તમાર પાર્ટનર પણ સેવા કર્યા કરે છે.
હા મારા હસબન્ડ છે, તે કરે છે કાર્ય સેવા કાર્ય.
બરાબર સારું કેવાય, તો સેવા કાર્ય કરતા રહેવું પડે.
હમ્મ. એમને જ એટલે એમના થકી જે કઈ છું એમના થકી જ છું. એટલે તો મને બો સારું છે. ભલે અમે બે દુનિયા અલગ ફરટા હોઈએ પણ કામ સાથે કરીએ, આવા સેવાના.
બરાબર.
હમ્મ.
સારું કેવાય.
બરાબર બોલો.
બસ કઈની, બીજું તમારા હું તમારા નજીકમાં સિટીમાં જવાનું થાય કે નને ફરવા માટે કઈ?
હા. પેલા મતલબ કે કોલેજ ટાઈમમાં બહુ ફરતા ને અવે હાલ તો હવે નહીં ગમતું એકલે એકલે કશે જવું. કારણકે બધા ફ્રેન્ડ અલગ થઈ ગયા. ફ્રેન્ડ પોતાના નોકરી, જોબ બધામાં પડી ગયા. તે જવાનું નહીં ગમતું, ને પછી જઈને પણ શું કરવાનું ખાવાને પીવા જ તો પછી એવું થાય કે નહી જવું હવે, ચાલશે.
એ તો પેલા તો થોડાક થોડા પણ નીકળી જતા હતા ફરવા.
બરાબર.
હમ્મ.
હા.